હલો,
નમસ્તે.
લો બસ મજામાં. તમે કેમ છો? હલો.
બસ મજામાં મજામાં. હા તો આજનો આપણો ટોપિક છે. આજનો આપડો હા તો આજનો આપડો ટોપિક છે કે મનોરંજન અને ફિલ્મો બરોબર છે.
હા ક.
હા હા. હા તો ફિલ્મો ઘણી બધી હોય છે. જેમ કે આપડે હમણાં જે એમાં એક ક્રોકલ ટુ નામનું ફિલમ આવેલું છે. તો કોઈ એ ફિલ્મમાં ઘણા બધા હા તો ફિલ્મ બહુ જોરદાર હતું. તો તમે શું જોવા ગયા હતા? ક્રોકટેલ હલોમ.
ના ના હજી તો ના હજી તો હું કઈ જોવા જઈ નથી શકો.
હા હા.
તમે જોવા ગયેલા?
હા હું ગયેલો. અ મે બે જણા ગયેલા જોવા ક્રોકટેલ તો સરસ મૂવી હતું ને સારું હતું એમ તો એમાં હિરોઈન ની વાય હીરો હિરોઈન ઘણા બધા સરસ. અને પછી? અ.
છોળ શું સ્ટોરી શું હતી એમ.
હા સ્ટોરીની ખાસ વાત કરીએ તો સ્ટોરીમાં આપણેે જે એમાં એક પાત્ર હતા એમા થાય ક હીરો બે હિરોઈન હતી ને એક હીરો હતા તો એમાં એક
હા.
હા તો સ્ટોરી તો કંઈક અલગ જ હતી જેમ કે આપણે વાત કરીએ તો લવ સ્ટોરી. આપે ઘણા બધા ફિલ્મોમાં હોય છે. તો એમાં પણ એક પ્રકારની એક નારી તરીકેની એક હતી જે સશક્તિ નારીકરણ હોય. તો એના રિલેટેડ એક સ્ટોરી હતી. જેમાં હીરો ઉપર જે હીરોઈન હોય છે તે શક કરતી હોય છે. કે મારો જે પતિ છે. કોઈ બીજા જોડે તો નથી એના માટે જે વિશ્વાસ નો ઘાત કર્યો હોય તો એમ. પ્રકારે કહી શકાય કે દરેક વ્યક્તિ એવા ના હોય બધા વ્યક્તિ સરખા નથી હોતા. ઘણા બધા સરખો લવ કરતા હોય છે. ઘણા ખોટા લવ વાળા હોય છે. એટલે એ પણ એક વત હોય છે એટલે ઘણી બધી ફિલ્મો આવેલી છે. જેમ કે તમને કે જએફ પણ તમે જોઈએ છે. તો એના વિશે શું કેશો તમે?
કેજી તો મેં એમ જોયેલી છે. એમ તો સારી મુવી છે. એમાં બધા કેક ર ને બધું સારું છે.
હા હા.
ઘણું આપડે લાઈફમાં શીખવા પણ મળે છે. એ મુવી માંથી
હા બરોબર બરોબર.
હમ બાકી તમે કઈ કઈ મુવી જોયેલી છે?
હા મે. તો ઘણી બધી જોઈએ આપડે જે બાજીરાઓ મસ્તાની વાળી છે. આપડે શિવાજી ની છે. પછી પછી આપડે લાલમ છે. તો એ બધી મુવી જોઈ લીએ. એના પછી આપડે જે ઘણી બધી હમણાં એક સિરીઝ આવેલી હશે. તમને ખ્યાલ હશે મિરજાપુર હમણાં આવી છે.
હા હા એ આવી તો છે હા.
હા હા. એક બીજી આવેલી પેટ્રો અને પરિતમ કરીને એક આવેલી છે. જે ને તાજેતરમાં બવ વાયરલ છે. એટલે ઘણી મારું તો એવું માનવું છે કે ઘણી બધી ફિલ્મો જોવી જોઈને જોડે જોડે મનોરંજન નો એક ભાગ હોય. એટલે મનોરંજન પણ
હા હા સાચી વાત છે.
હા હા તો તમે શું કેજો તમે ક્યાં ફ્રેન્ડ જોડે ગયેલા જો મવી જોવા થિયેટર માં
હ ફ્રેન્ડ જોડે તો ગયેલા છીએ. અમે પણ ઘણી વાર
હા હા બિલકુલ બિલકુલ.
હા મુવી જોયેલી છે.
હા થોડોક હાથ આ બાજુ રાખવો. જેનાથી ખોલવું સારું પડે. એમ કે હા એટલે. હા હા એટલે કઈ વાંધો ના આવે કેમ કે મનોરંજન ક્યારેક થતું હોય. અવાજ બોવ પવન આવતો હોય જેના કારણે મનોરંજન પણ સારું થતું હોય છે. એમ એટલે થોડોક હાથ આપડે બંને જોડીને રાખીએ તો મનોરંજન પણ યોગ્ય રીતે થઈ શકે એમ એટલે એ પણ વસ્તુ છે એમ. હા એટલે આ હા હા હા એટલે હા.
છી.
હા એટલે દરેક વસ્તુ નું ઘણું બધું મનોરંજન હોય. ઘણા લોકો ફિલમ જોઈને મનોરંજન કરતા હોય. ઘણા લોકો બહાર જઈને મનોરંજન કરતા હોય. એટલે આ દુનિયામાં ઘણી બધી માનવી એકલો હોય ત્યારે પણ ઘણી વાર મનોરંજન કરતો હોય.
હા હા એ તો ઢાબે પવનમાં પણ ઉભા રહીએ તો ફિલ્મી વાઈબ આવે છે.
હા બરોબર છે. હા હા લેવી જ જોઈએ. કેમ કે દરેક માનવી એ મનોરંજન વગર તો કઈ છૂટકો નથી. એટલે મનોરંજન વગર જીવન અધૂરું છે. એટલે ફિલ્મો પણ બઉુ જોવી જોઈએ અને હા. ઘણી વાર થિયેટરમાં ના જઈ શકતા હોય તો આપડે ઘણી વાર મોબાઈલમાં પણ જોઈ લેતા હોય. એકલા મનોરંજન થઈ શકે
હા સાચી વાત છે. સાચી વાત છે. બીજું શું છે? તમારું મૂવી વિશે શું બીજું કેહવું છે તમારું?
હા. મુવી વિશે વાત કરીએ તો આપ આપડે મૂવી માં તો ઘણી બધી હોય જેમ કે ઐતિહાસિક મુવી હોય. એ પછી અ ઘણી બધી ગુજરાતી ફિલ્મો આપ આપણે સાઉથની હોય પછી હા. ઘણી મારવાડી ફિલ્મો પણ આવે છે. હા હા બિલકુલ.
ઠીક છે ઠીક છે તો તમને હોરર મુવી નો કેવો શોખ છે.
હા. હોરર મુવી તો ઘણી બધી છે. જેમ કે મેં પણ એક જોયેલી છે. આપણે ભૂતનાથ એક ટુ કરીને એક ફિલમ આવેલી તો એમાં પણ ઘણા બધા સીન હોય છે. એટલે ભૂતનાથ ટુમાં પછી એકલા જોતા હોય. ક્યારેક ક્યારેક ડર જેવો ફીલ થતો હોય છે. એટલે બધા જોડે હોય તો સારું પડે એમ. એટલે રાત્રે થોડીક નીંદર સારી આવે. ફમ હોરર મુવી જોઈએ તો દરેક વ્યક્તિ એ હ જોવું જોઈએ કેમ એ ઓરમદી અત્યારે બઉ ફેમસ થઈ ગ્યું છે એટલે દરેક વ્યક્તિ એ ફિલ્મોની મનોરંજ ની દુનિયા માં ઐતિહાસિક ના વર્ગો ના ભાગરૂપે આપણે દરેક વ્યક્તિએ કઈને કઈ કઈ ને કઈ એવી વસ્તુ જે હોય તે આપડા જીવનમાં કંઈક ને કંઈક એવી વસ્તુમાં ફિલ્મોના પાત્રોને ભજવતા સાથે આપણે આ વસ્તુને કરીએ. તો યોગ્ય રીતે કરી શકીએ એમ તો એ વસ્તુ તો બહુ જરૂરી છે. એમ એટલે તમે શું કહેશો? તમે ક્યારેય એવી ફિલ્મ હોય કે તમે જ્યાં પૈસા ના હોય ને તમે જોવા ના શક્યા હોય. હા બોલો બોલો હા હા. હા હા હા બોલો બોલો બોલો. તમારે એવું ક્યારે થયું છે કે ક્યારે. હાલો હાલો. હાલો.